હ
હા બોલો
અચ્છ
આરવો
હા જમી લીધો વરસાદ ચાલુ થઇ ગયો અમારે હા વરસાદ ચાલુ થયો હવે મારે
એ બહ છે
જે વો તેવો છે
હા
રેડા વનજાયને
હ
હું બધઈ હોય ગ આ કે
હા બધાએ હુઈ ગ્યા તા
ઓર
હા
તમારે થઈ ગયા બાળકો
નહી એક સ્કૂલે ગયયો ને એક લેસન કરે
હા
નેકા તમારે
બધાય કેરા લાઈ.
હ આજ બધાાઈ કયા રેશે.
હું હ બાકી વાડીયે જાઉં કે નહી.
નહી નહી. ખેર ના ખેરુ કયા વાડીય જઉં કોન કે વાડીયે છે.
અમે તો જો આજ ગ્યાતા વાડીયે કેરી નેદવાનું ચાલુ છે અમારે તો.
હા તમા તમાર શે ખેતર?
હા છે ને પંદર વીઘા જેવું છે.
ક્યાં શે દરિયા કાઠે.
હા દરિયા કાઠે હો.
હા.
એક બાજુ નારિયેરી છે ને એક બાજુ માંડવી છે. દરિયાકાઠે નારીએરિ અમારે બહુ થાય એટ
હ હ માંડવી બઉ નહી થાતી હોય.
બહુ ન થાય એટલે થોડાક પાંચક વિઘામાં વાયવી છે વરસાદ આવશે તો થા એ પ્રમાણ હા.
વરસાદ હું કે આવે કે પાવી પડે માંડવી કે.
અમારે આયવો જ નથી વરસાદ એમાં કેનાલ હોય ને દરિયાકાંઠે કેનાલ મીઠા પાણીની. એમાંથી પાયયે પછી પાની.
હા કેનાલ લેવેૈ.
હા દરિયાકાંઠે કેનાલું હોય અમારે. કેનાલે મીઠુ પાણી આવતું હોય નદીઓનું.
હા ઓ.
હોય નઈ એ અમારે આવે બાજુ પછી એમાંથી અમે પાએ ખેતરમાં.
ઓ
કોઈ આવજો તમે આ બાજુ નારિયેળ પાણી પીવાન માંડવી ના ઓરા ખાવાન.
હા એ બાજુ આવશું તહીં આવશું વેકેશનમાં.
હ ત્યાં ફરવાનુંય ગણું શે દ્વારકા શે શિવરાજપુર ઘણી બધી જગ્યા છે ફરવાની.
તો તમ દરરોજ જતાંય હસો ન ફરવા.
હા હું દરરોજ દરિેયે તો અમારે રોજ જાવાની છે. વોકિંગ કરી આવીયે થોડીક વાર છોકરા રમી દઈ.
હા. હારું કેવાય અમે તો ઘરે ને ઘરે હોય.
કરા મુુંજાય જાય ઘેરેન ઘેરે.
હા.
બંધ ઘરમાં તો તો તોફાન કરે રાખે પછી.
હા.
એના કરતા થોડીક વાર બાર રહીજ રહી જએ ને તો એને મજા આવે એમ.
હા.
હુંમણા અષાઢી બીજ હતી એમ ને તમારે.
હા તમાર ન હોય.
હતી ને અમારે હતી પણ અમારે તમાર જેવું ન હોય બઉ.
તો તમારે વારે કેવું હોય?
અમાર ખાલી ધજા ચડાઇએ પછી ઘરે કેવાય બધાય જમી લઈશ સમાજે અન બીજે એને એવું કઈ ન હોય ડાન્સ કરવાનું એવું કઈ ન હોય.
અમારે તો ડાન્સ કરવાનો હો ને કબીલ ગુલાલ ઉડાડવાનું ને નાચતા નાચતા જવાનું ને ડિસ્કો કરવાનો રાસ રમવાનું ભાષણ કરવાનું વિદ્યાર્થી સન્માનને બધું હોય
હા તો ક રૂકીવાય
હા
હા હા અ બા
હા એ બાપી ન હોય નવરાત આવ તો હું હા નવ રાથીયા તોકલાવો ફોન કરો મચ્છર નથી નઈ નહી નથી કઈ નથી
અમારે તો વાદરા જેવું હોય ને માખી બહ છે
હા નહી અમારે તો નથી ઓણ કઈ નથી માખી નથી મચ્છરી નથી મકોડાઈ નથી કીળ નથી
હચછા એ માખીઓ ન કઈ ઈલાજ હોય તો કેવ કઈ વહી જાય તો માખીઓ વહી જાય એવું કઈ ખબર
તો કેરોસિન ન ખાય પો તો કરીએ ને ત બેટીીપા એટલે કય માખી જ ના આવે
એરોસી ન મળેમારે
તો અમાર બાજુ આવો તો લેતા જાજો બોટલ ફરતા જાજો
કેરોસનમાં હોય બીજું કઈ ઘરું સામગ્રી માંથી કઈ ન થતું હોય તેવું કઈ જો તો થાયી ના લમે તો જ વાપરીએ
હા અમે ફિનાઇલ વાપરીએ કેરોસીન વાપરીએ માખી ન હોય અમારે
ફીનાઈલથી તો કાઈ ફેર નથ પડતો અમારે તો.
હમ્મ. અમારેય ફેર તો એનાથી નથ પડતો પણ તોય વાપરીએ
સીજન આવે એમ. હું તો હવે પસી કપડાનુ ઓલું કમ્ફર્ટ ના હોય ઈ નાખું પસી શુંગન આયવે રાખે.
હા. ના કેરોસીનથી જરાક બે ટીપા નાખીને બધાય પોતું ફેરવી લેવાનું. એક માખી મચ્છર માખી જોવા જ ન મળે
અમારે હે ને કદાચ આ કેરીની હિસાબે આવતી હોય કેરી હજી ખાઈએ સીએ ને એટલે.
હજી ખાવ તમે?
હાવ. હજી હજી લઈ આવે સે ઈ તો
હા અમારે પૂરી થઈ ગઈ ને હવે ફ્રિજમાં છે ને ઈજ છે.
હા
પેકિંગ કરીને મૂકી દીધી હતી પાંચ છ કિલો તો હવે એક દિ રસ કાઢવો હા એવીને એવી છે હજી એક દી કાઢવો રસ ખાહુ થોડોક ટાઈમ જવા દેએ કોઈ પછી ના હા હા ના ના એ હારી કડક અને પાકેલી હોય એ કટિંગ કરી ને પેકિંગ આવે ને ભરવાનું એમાં પાંચ કિલો ભરી દીધી કિલ્લા કિલ્લા ના પેકિંગ લઈ લીધા પ્લાસ્ટિક અને એક એક કિલો ભરી દીધી ને ફ્રીઝર માં મૂકી દીધી. હવે મહેમાન આવશે કોઈ નકર અમ ઘર ઘરના ખાહુ.
તો સારું કેવાય બગડે નય તો
હા નઈ ન‌ઈ એવી ન એવી જ છે હમણાં અમે એક ખાધી ના રે ના ઈ બળફ થઈ ગ્યો હોય બડફ થઈ ગયો હોય અટાણે તો હુ નુકસાન કરે? ખાહુ ખબર પડશે પછી બીજે દી કેવુંક નુકસાન કરે
અમને તો પેલ્લી વાર અમે તો કયરુ સ્ટોક
હા, એ તો કહું કે અમે શીખીએ ને તમારે પાહેથી અમારે તો ઘરની વાડી સે એટલે હા, અમાર તો આંબાઈ ઘરના છે
હૌ, તો પછી અમારે તો એકહાયરે પાકી ગઈ એટલે હવે બીજી એટલે કેમ કરવું, કોને દેવા છે જાવી, એકહાયરે બધી પાઈકી હોય તો નાખી તો દેવાય નય, એટલે ખવાતી જાતી તી ને બેકી હવે હતી બાકીની પેકિંગ કરતીતી એટલે જોઈએ સ્ટોક કઈરો શે હવે કો નકરતો અમેય એમ નતા કરતા
હકઅ અમે તો દસ બોક્સ, અ દસ બોક્સ ખાધા અમે તો
હા, અમારે તો ગણતરીમાં ન હોય એવા બોક્સ, બોક્સ તો
હા, તમારે પણ ઘરનીને પાકેલી ઉતારેલી એટલે
હા, જથ્થાબંધ ખવાતી હોય
અમે તો હું અમારે બગીચા ઉતરે ને બગીચે ઉતરે ને એટલે અમાર બોક્સની તૈયારી થાતી એટલે પછી અમે એમાંથી રાખતા જાઈએ એટલે અમને ખબર પડે કે આમા કેટલી ખાધી
હા, બોક્સ તો અમારે એટલે એટલી તમારે જાતી હોય બગડતી હોય
હા
બગડેલી કાઢતા જાઈએ પછી પડતી હોયને ઈ બધી હોયને ઈ બગડી જાય જીઈ આ ઓલામાં મેળામાં માવ ઈજ હારી રેય બાકીને તો બગડી જાય
હા, હા
બોલો, બીજુ પછી નિરાંતે ફોન કરીશ રાખું હાલો
એ, હા